બરોવાજ
હેલો તમારો અવાજ ક્લિયર અને ક્રિસ્ટલ આવી ગયો છે.
સારું સારું શું કરી રહ્યા છો?
હું અત્યારે જમીને બહાર આવ્યો છું મને જાણવા મળ્યું છે કે આપણે જમ્યા પછી ત્રીસ એકાદ મિનિટ ફરવું જોઈએ અને કે એના કારણેથી આપડા પાચન શક્તિ માં વધારો થઈ શકે. .
હા વાત તમારી સાચી આપણે ફરવાથી પણ પાચન શક્તિમાં વધારો થઈ શકે હમણાં જે યોગા દિવસ ની તમે વાત સાંભળી હ એકવીસ જૂન ના દિવસે યોગા આપણા માટે કેટલો જરૂરી છે અને આપણે આપણા દેશમાં યોગાનું કેટલું મહત્વ છે જેટલું આપણા દેશ માં યોગાનું વધ મહત્વ આપ તમામ આપપશે તેના કારણે વધુ ફાયદો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ પણ યોગાને ઘણું બધું મહત્વ આપ્યું છે તમે કદાચ વિડીયો જોયો છે તો તમે જોયેલો છે વિડીયો
મારી પાસે મળી રહી છે. અને હું પણ યોગા કરું છું. સવારે વેલ્લા ઉઠીને યોગા કરવો જોઈએ અને દરેક વ્યક્તિએ કરવો જોઈએ જેથી તેમના સ્વાસ્થ્ય પર અને તેમનું શરીર તંદુરસ્ત બની રહે.
હા યોગા વિશે તમે જે કહ્યું કે હું પણ સવારે ચાર વાગે ઉઠું છું પેલા તો ચાર વાગે ઉઠીને હું સૌ પ્રથમ દોડું છું એક કિલોમીટર દોડ્યા. પછી હું ઘણી બધી યોગા કરું છું પછી જે શરીરને મજબૂત રાખ હા માટે એરસાઝ આવે છે વર્કઆઉટ જેને કહીએ. એ કરું છું જીમમાં જઈને કરું છું પછી તે વધુ કામ કરી પછી હું ઘરે આવીને સ્નાન કરી ચા નથી પીતો હું દૂધ પીઉું છું તેમ તેની સાથે ડાટ અપનાવ એટલે મારી બોડી ફિટ છે અને તંદુરસ્ત છે શું ક
સૌ પ્રથમ સુપ્રથમ યોગ શબ્દ સંસ્કૃત યુ શબ્દ માંથી આવ્યો છે જેનો અર્થ થાય છે કે જોડવું અથવા એકતા સ્થાપિત કરવી યોગ માત્ર કસરત નથી પર શરીર અને મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરવાની જીવનશૈલી છે આ ઝડપી અને તણાવ વા્યા જીવનમાં યુગનું મહત્વ ખુબ જ વધી ગયું છે લોકો કામના દબાણ અભ્યાસની ચિંતા અને માનસિક તણાવ થી કરાયેલા હોય છે આવી સ્થિતિમાં યુગ આપણને શાંતિ એકાગ્રતા અને સારું સ્વાસ્થ્ય આપે છે યોગનો ઇતિહાસ એ છે કે યોગનો ઇતિહાસ દર વર્ષ જૂનો છે ભારતને યોગની જન્મભૂમિ માનવામાં આવે છે પ્રાચીન ઋષિ મુનિઓએ યોગની પરંપરાઓ વિકસાવી હતી ત્યારબાદ પતંજલલી અને યોગના સિદ્ધાંતોની વ્યવસ્થિત રી રજૂ કર્યા નહી. યોગ સૂત્ર દ્વારા યોગને વિશ્વમાં પછ બનાવ્યો યોગના અલગ અલગ પ્રકાર છે. રાજયોગ કર્મયોગ ભક્તિયોગ જ્ઞાન યોગ દરેક પ્રકારનો હેતુ મન અને શરીરનો વિકાસ કરવાનો છે યુગના લાભ પણ અલગ અલગ છે શરીર લવચિક બને છે સ્નાયુ મજબૂત બને છે શ્વાસ લેવાની ક્ષમતા વધે છે માનસિક તણાવ ઓછો થાય. છે એક વધે છે આવે છે યોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે હદય અને ફેફસા સ્સ્થ્ય છે વિદ્યાર્થીઓ માટે યોગ ખાસ કરીને ઉપયોગી છે કારણ કે તેક્ અને્યાન કરવાની ક્ષમતા આવતી રહી છે.
કરી જો તમે કહો તો હું તમને યોગ વિશે વધુ માહિતી આપી શકું અને તેનું મહત્વ પણ કહી શકું? હું તમને હા હું તમને કહું તો તમે સાંભળો. જે આપણા યોગ આપણા માટે કેટલું જરૂરી છે જે યોગ એ ભારતીય પ્રાચીન પરંપરાનો શબ્દ છે તે શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે ગ શરીરને તંદુરસ્ત અને મજબૂત બનાવે છે શરીરની જે ફ્લેક્સિબિલિટી વધારે છે તેને લચિકતા કહે છે સ્નાયુઓ અને હાડકાઓને મજબૂત બનાવે છે રક્ત પરિભ્રમણ સુધારે છે સ્થૂળતા ઘટાડવામાં મદદ કરે છે આ જે રક્ત રક્ત પરિભ્રમણ ઘટાડે જેના કારણે આપણે જે રક્તનું પ્ર વધુ થાય તેથી આપણે હ ની જે સંભાવનાઓ ઘટી જાય છે તેથી ભવિષ્યમાં આપણે પણ નથી થતી ત્યા યોગ કરવાથી આપણું પાચન તંત્ર પણ સુધરે છે તેને ડાયાબિટીસ બ્લડ પ્રેશર હૃદય ના રોગો જેવી સમસ્યા ખુબ ઓછી થાય છે અને સૌથી વધુ તો એ મહત્વની એ વાત છે કે જે જે યોગ કરવાથી હૃદયના લોકો ખૂબ જ કશું પ્રોબ્લેમ આવતી નથી લોકોને વર્ષો સુધી તમે જો જોયા જશે કે પતંજલના જે લોકો પતંજલ વાળા છે તે જે બાબાને કશું હજી થત નથી તે હજુ પણ તેમની એસી વર્ગ પ્લસ ઉંમર છે છતાં પણ તે એટલા તંદુરસ્ત છે કે જાણે તે હજુ ત્રીસ ચાળસ વરના આ આદમી હોય હા તે તેની અંદર હજુ તાકાત છે કારણ કે તેઓ યોગ કરેલા છે ઘણા તે એવી રીતે યોગ કરી શકે છે કે એવું લાગે કે તેમનું શરીર બે હાડકાઓ વચ્ચે ભાગી ગયેલું છે તે એવી રીતે મળ્યા છે
કેટલાક જાણીતા યોગાસન છે કેટલાક જાણીતા યોગાસન છે કેમ કે તાળાસન પાસન ત્રિકોણાસન વ્રજાસન પજ્ઞાસન સવાસન આ ઉપરાંત પ્રાણાયામ જેવા કે અનુલમ વિલમ કપાલ પા અનેરી પણ ખૂબ લાભદાય છે યોગ કરતીખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો એ છે કે સવારે પટે ખાલી પેટે યોગવો ખુલ્લી ને સ્વચ્ જગ્યાએ યોગ કરવો આરામદાયક કપડાં પહેર ્ મા હેઠળ યોગ કરવો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ વર્ષે એકવીસ જૂન ના રોજ ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા ઉજવામાં આવે છે આ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ ભારત દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં મુકવામાં આવ્યો હતો અને આજે વિશ્વના અનેક દેશોમાં લાખો લોકો આ દિવસ યોગ કરે છે યોગ અને આધુનિક જીવન આજના જીવનમાં મોબાઈલ કમ્પ્યુટર અને સોશિયલ મીડિયાના વધતા ઉપયોગના કારણે લોકો લાંબા સમય સુધી બેસી રહે છે જેના કારણે પીઠનો દુખાવો આંખોની તકલીફ અને તણ જેવી સમસ્યા વધે છે યોગ આ સમસ્યાઓ ઘટાડવા માટે બને છે અંકમાં એટલું કઈ છે યોગ માત્ર સરસસ નથી પરંતુ સ્વસ્થ શાંત અને સંતુલિત જીવન જીવવાની એક ઉત્તમ પદ્ધતિ છે
યોગ છે તે એક આંતરરાષ્ટ્રીય દિવસ એકવીસ જૂના દિવસે તરીકે ઉજવવામાં આવે છે એકવીસ જૂને યોગ માટે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે છે હમણાં જ જે યોગ દિવસ જો તેમાં પ્રધાનમંત્રીએ ઘણી બધી માહિતી આપી જેની શરૂઆત યોગ દિવસની શરૂઆત બે હજાર પંદરમાં થઈ હતી આ દિવસનો હેતુ સમગ્ર વિશ્વમાં યોગ વિશે જાગૃતિ ફેલાવાનો હતો યોગ માત્ર કસરત નથી પરંતુ જીવનની એક ઉત્તમ પદ્ધતિ છે નિયમિત નિયમિત યોગ કરવાથી શરીર સ્વચ્છ અને શાંત બની રહે છે જીવન સુખી બને છે આજના સમયમાં દરેક વ્યક્તિ યોગ પોતાના જીવનનો ભાગ બની રહ્યો છે કારણ કે યોગ સુસ્ત જીવનની ચાવી છે એ
એમાં લોકો પૈસા કમાવા અભ્યાસ કરવા અને કાર્િક રીતે બનાવવા વયસત થઈ ગયા છે પોતાના સ્થળસે પરપૂતો ધ્યાન આપ શકતા નથી અને અમિત જીવનશૈલી ચંક ફૂડ, ઊંઘનો અભાવ અને સતત મોબાઈલ થતા કોમ્પટર નો ઉપયોગ આપણા શરીર અને મન પર ખરાબ અસર કરે છે. આવી સ્થિતિમાં યોગ આપણને સ્વસ્થ અને સંતુલિત જીવન જીવવાનો માર્ગ બનાવે છે. યોગ એટલે શું તમે યોગ થી વાત કરી રહ્યા છો પણ તેનો મતલબ? તમને ખબર ના હો તો કશ ફરક પડે નહી. યોગ માત્ર શરીરને વળવાની કસરત નથી, યોગ એ એક એવી સેવન શૈલી છે જે શરીર, મન અને આત્મા વચ્ચે સંતુલન સ્થાપિત કરે છે, નિયમિત યોગ કરવાથી આપણને માત્ર શારીરિક રીતે જ ફરક નહીં પરંતુ મા જે તમે પાવાબાગ માં રીતે પણ મજબ એ છે. યોગ, યોગ નો ઇતિહાસ યુગનો ઇતિહાસ આઠ કે દસ વર્ષ પહેલાનો નથી, યુગો ઇતિહાસ એક હજ હજારો વર્ષ પહેલાનો છે. યુગની શરૂઆત હજારો વર્ષ પહેલા પહાડમાં થઈ હતી. પ્રાચીન ઋષિઓએ જંગલોમાં ધ્યાન અને સાધના કરીને યોગની પદ્ધતિ વિકસાવી હતી. ત્યારબાદ પતંજલ યુગના સુવ્યવસ્થિત રીતે રજૂ કર્યા. તેથી તેમને યોગના સતા તરીકે પણ ઓળખવામાં આવે છે.
હા તમે હા સારું તમે લીઓ વિશે વાત અમે તમે જે યોગ કરવાથી ઘણા ફાયદા પણ થાય છે ને નુકસાન પણ થાય છે. જોકે તમે યોગ માત્ર વળવું એવું નથી, યોગ કરવાથી ઘણા નુકસાન પણ થાય છે. જો યોગ સારી રીતે ના કરવાના આવે તો ઘણા બ ધા નુકસાન થઈ શકે છે. જેમાં તમે જો ઊંધા અવળા ઉપયોગ કરો તો તમને શરીર દુખાવો થઈ શકે છે. પછી ઈજા થવાની શક્યતા છે ખોટા આસન કરવાથી સ્નાયુઓ ખેંચાઈ આવી શકે છે કમર, ગર્દન અથવા ઘુંટણામાં દુખાવો થઈ શકે. વધુ પડતા મુશ્કેલ આસ આસનો કરવાથી ઈજા થઈ શકે પછી તે ચક્કર અને થાક પણનો અનુભવ થઈ શકે છે. કેટક પ્રાણાયામ અથવા આસનો ખાલી પેટ યોગ્ય રીતે ન કરવામાં આવે તો ચક્કર પણ આવી શક કે છે. હું પોતે જ મને ઘણી વખત અનુભવ થયો છે કે મે યોગ કરતી વખતે મને ચક્કર અને માથાનો દુખાવો પણ થયેલો છે. જે જૂની બીમારીઓની હોય તો તમારે યોગ ના કરવા જોઈએ ખાસ કરીને તાકાત હોય તો કરવા જોઈએ બાક ના કરવા જોઈએ. જેનાથી કેટલીક વાર તો લોકો પોતાની ક્ષમતા કરતા વધુ મુશ્કેલ આસનો કરી દે છે. તેના કારણે તેમને ઈજા થઈ શકે છે. યોગ પોતે નુકસાન નથી ખોટી રીતે કરવામાં આવતો યુગ ઘણું નુકસાન કરે છે.
શું તમે યોગના આઠ અંગ વિશે તમે જાણો છો? બુધી નહી જાણતા હોય. કારણ કે આઠ યંગ એ યમ એટલે કે સારા આચરણ, નિયમ એટલે વ્યક્તિગત શીષ આસન એટલે શરીર ની શિસ્ પ્રાણાયામ એટલે શ્વાસ નું નિયંત્રણ, પ્રત્યાહાર એટલે ઇન્દ્રિયો પર નિયંત્રણ, તારણા એલે એકાગ્રતા, ધ્યાન એટલે મનને સ્થિર કરવું, સમાજ એટલે સર્વોચ્ચ આધ્યાત્મિક અવસ્થા. વિદ્યાર્થીઓ માટે યોગ કરો વિદ્યાર્થી માટે યોગ કરો ખુબ જ ઉપયોગ છે. યાશક્તિ વધે છે, એકાગ્રતા વધે, છેક્ષા તણાવ ઓછો થાય છે, આત્મવિશ્વાસ વધે છે, અભ્યાસમાં પણ વધુ વધુ લાગે છે, કર્મચારીઓ માટે યો કરવો એ ઓફિસમાં લાંબા સમય સુધી કોમ્પ્યુટર સાથે કામ કરનારા લોકો માટે ખુબજ લાભદાયક છે, અને ગરદન અને કમરના દુખામાં રાહત મળે છે, આંખોના થાકમાં ઘટાડો થાય છે, તણાવ ઓછો થાય છે, કામ કરવાની ક્ષમતા વધે છે. વૃક્ષો માટે, વૃદ્ધો માટે યોગ. વૃદ્ધાવસ્થામાં યોગ કરવાથી શરીર વધુ સક્રિય રહે છે, સાતાનો દુખાવો ઓછો થઈ શકે સંતુલન શુદધ રહે છે, સ્ લેવામાં સરળતા રહે છે, મન પ્રશ્ન રહે છે.
હા, યોગ એ શરીર અને મન અને આત્મા વિકાસ માટે એક પ્રાચીન ભારતની પદ્ધતિ છે, યોગ મુખ્ય હેતુ શારીરિક માનસિક અને આધ્યાત્મિક સંતુલન સ્થાપિત કરવાનો હેતુ છે. તમને ખબર હોય, તો કે મહારાણા પ્ર તાપજી એ યોગના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હાલના સમયમા તમે યોગા શરૂઆતમા યોગના સિદ્ધાંતો સમજવા જોઈએ, યોગના સિદ્ધાંતો વગરે તમારે યોગના કરવુ જોઈએ ન તમને ઘણા બધા નુકસાન પણ થઈ, શકે જે બે પહેલા તમારી સાથે વાત કરીએ યોગની શરૂઆત હજારો વર્ષ પહેલા ભારતમાં થઈ હતી. ભારતમાં સૌ પ્રથમ યોગની શરૂઆત કરવામાં આવી હતી, જેનાથી પછી તે બીજા દેશોમાં વિકસાઈ અને હાલના સમયમાં એકવીસ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવામાં છે. યોગના મુખ્ય પ્રકારો પણ છે. ગઠયોગ, રાજયોગ, કર્મયોગ, અને ભક્તિ યોગ, અને જ્ઞાન. એમ કુલ પાંચ પ્રકારો છે, આ અઠ યોગ છે, ને જે આસન અને પ્રાણાયામ પર આધાર રાખે છે. જે રાજયોગ મન અને ધ્યાન પર કેન્દ્રિત કરે છે. કર્મયોગી નિસ્વાર્થ કર્મનો માર્ગ આપે છે, ભક્તિ એ ઈશ્વર પ્રત્યે માર્ગ આપે છે, જ્ઞાન વિજ્ઞાન અને ચિંતન માર્ગ છે, યુગમાં જે આઠ અંગો તમે જે વાત કરી યમ નિયમ આસન પ્રાણાયામ, પ્રત્યાહાર તારણ એ બધા જે ને સમાધિ એ આઠ અંગો સારા છે. એમાં જે મુખ્ય યોગાસનો છે, હાલમા તે સૂર્ય નમસ્કાર લોકો એવું કહે છે, કે તમે દિવસમાં ખાલી દસ સવારમાં દસ સૂર્ય નમસ્કાર કરો, તો તમે એવું માનવો છો, કે દિવસમા તમે દસ સૂર્ય નમસ્કાર કરી લીધા એટલે તમારે કશું, તમારે યોગ કરવાની નથી, કારણ કે દસ સૂર્ય નમસ્કારમાં તમારા જે જેટલા અંગ છે, તેના બધોનો સમાવેશ થઈ જાય છે, તમારે દરેક અંગની કસરત થઈ જાય છે, અને દરેક અંગ સારી રીતે આસંતુલન પામી જાય છે.
તમે જેમ મહારાણા તમે જેમ મહારાણા પ્રથા વિશે, તમે જેમ મહારાણા પ્રથા વિશે માહિતી આપી તે પરથી મને યાદ કે મહારાણા પ્રતાનો, જન્મ નવ મે પંદરસો ચાડીસના રોજ, કોપલકટ ફોર્ટ થયો હતો, તેમના પિતા ઉદયસિંહ અને માતા જયવંતબાઈ હતા, બાળપણથી જ તેઓ બહાદુર શક્તિશાળી અને સત્યનિષ્ઠ હતા, તેમને ઘોડે સવારી તલવારબાજી અને યુદ્ધ કલાનું વિશેષ શિક્ષણ, મળ્યું હતું. રાજ.